હલો હા નમસ્કાર
નમસ્કાર
હા તો આજનો છે ને આપણો વિષય છે કે દૈનિક જીવનમાં જે નાના મોટા ફેરફાર થાય છે ને એના વિશે કે આજે વાત કરીશું કે ટેકનોલોજીથી દૈનિક જીવનમાં કયા સારા ફેરફારો આવ્યા છે.
હા બરાબર. આ ખુબ રસપ્રદ વિષય છે આજના સમયમાં ટેકનોલોજી જી વગર દૈનિક જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ લાગે છે.
સૌથી પહેલા વાત કરીએને સમયની, તો પહેલા છેને ઘણા કામમાં ઘણો સમય લા લાગતો હતો. અને હવે તો જોવોને ટેકનોલોજીના કારણે એજ કામ ઓછા સમયમાં થઈ જાય છે.
હા, બિલકુલ સાચું. બરાબર. સમય બચાવવો પણ એક મોટો ફાયદો છે. બચાવેલ તમે બીજા જરૂરી કામ માટે વપરી શકાય છે આપણાથી.
હા હા એજ તો, અને કેવું કે મોબાઈલ, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ જેવા સાધનથી છેને ઘણી માહિતી થોડા જ વારમાં આપણને મળી જાય છે.
હા, અને પેહલા કોઈ માહિતી મેળવવા માટે આપડે પુસ્તક શોધવું પડ તું હતું. અથવા કોઈ વ્યક્તિને પૂછવું પડતું હતું. હવે માહિતી ઝડપી મલી જાય છે.
હા, ટેકનોલોજી નામ અભ્યાસમાં છેને. પણ ઘણો ફેરફાર આવ્યો છે.
હા બિલકુલ. હવે વિદ્યાર્થીઓ ઘરે બેસ તી પણ નવી પુસ્ત વસ્તુઓ શીખી શકે છે.
હા, વિવિધ વિષયો પર વિડિઓ, નોટ્સ અને સમજણ સરળ રીતે ઉપલબ્ધ બને છે. હવે તો.
હા અને આ રીતે શીખવાની પ્રક્રિયા વધુ સરળ અને રાસપ્રદ બની જાય છે.
હા હા હ ટેકનોલોજીથી વાત કરવી પણ તો ઘણી સરળ બની શકે છે.
હા બિલકુલ. દૂર રહેતા લોકો સાથે પણ તુરંત સંપર્ક થઈ શકે છે.
હા, સંદેશ મોકલવો હોય કે કોઈ માહિતી આપવી હોય બધું ઝડપી થા થઈ જાય છે.
હા અને આથી સમય પણ બચે છે અને કામ પણ સારી રીતે પૂરું થઇ જ શકે છે.
હા એ તો છે જ, અને બેંકિંગ ક્ષેત્રમાં પણ ટેકનોલોજીનો એક બહુ મોટો ઉપ ઉપયોગ થઈ રહ્યો છે હવે તો.
મોકલવા, મેળવવા અથવા હિસાબ જોવું ઘેર બેસી પણ સંભવ છે.
હા આથી કેવું કે લાંબી લાઈનમાં ઊભું રહેવાની જરૂર ઓછી થાય છે હવે.
હા બિલકુલ. લોકોનો સમય અને મહેનત બંને બચે છે.
હા, આરોગ્ય ક્ષેત્રમાં પણ ટેકનોલોજીનો એક બહુ મોટો ફાળો છે હવે તો.
બિલકુલ. હોસ્પિટલ મ નવા યા અ યંત્રો ઉપયોગથી રોગની ઓળખ અ વધુ ઝડપીથી થઈ શકે છે.
હા, કેટલાક રિપોર્ટ તો ઓછા સમયમાં મળી જાય છે.
હા અને ડોક્ટરે પણ સારી રીતે તપાસ કરીને યોગ્ય સલાહ આપી શકે છે, હવે.
હા એજ તો અને કૃષિ ક્ષેત્રમાં પણ ટેકનોલોજી થી આમ સારા ફેરફાર. આવ્યા છે.
હા અને હવામાન ની માહિતી પણ. યોજના અને પાકની સંભા
હા આ છે, થી વધુ વ્યવસ્થિત રીતે થઈ શકે છે.
હા અને ઉત્પાદન પણ સારા. પરિણામ જોઈ છે.
વ્યાપાર અને રોજગારમાં પણ ટેકનોલોજી ઘણી ઉપયોગી બને છે.
હા અને નાના વેપારીઓ પણ પોતાની વસ્તુ લોકો સુધી પહોંચાડવા શકે છે.
વિનમ્ય છે, ને પણ ઝડપી રીતે થઈ શકે છે.
અને ગ્રાહક સુધી સેવા પણ સરળ રીતે પોહોંચી શકે છે.
હા અને કે ઘરના કામમાં પણ ટેકનોલોજી નો બહુ મોટો ફાળો છે.
હા આ તો વિવિધ યંત્રો કારણે રોજિંદા કામ. સરળ અને જઝડબી બની ગયું છે.
હા અને આથી છે, ને ઘરમાં કામમાં સમય છે, ને ઓછો લાગે છે.
હા બિલકુલ અને બીજા જો કે કામ સમય મળે છે, આપણાને.
હા અને મુસાફરી દરમિયાન પણ ટેકનોલોજી ઘણી મદદ કરે છે.
બિલકુલ માહિતી સમય અને સ્થાન વિશે ઝડપી જાણકાર.
હા આથી મુસાફરી વધુ સરળ બને છે.
હા અને ભૂલથી ખોટા રસ્તે જ જવાની શક્યતા પણ ઓછી થાય છે.
હ અને મનોરંજન છે.
હા બિલકુલ ગીત. કાર્યક્રમ અને. ઘણી બધી વસ્તુ બીજી પણ સારી અને સરળ બની જાય છે.
બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે, હવે તો.
હા અને સમય અનુસાર યોગ્ય મનોરંજન મેળવું પણ સરળ બની ગયું છે. હવે.
હા સરકારી સેવાઓ પણ ટેકનોલોજી થી વધુ સરળ બની છે.
હા અને કેટલાક ફોર્મ ભરવા. માહિતી મેળવી અને અરજી કરવા માટે ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ. થઈ ગયા છે.
હા આથી નાગરિકોને છે, ને ઘણી રાહત મળે છે.
હા બિલકુલ કાર્યવાહી પણ વધુ ઝડપીથી બની શકે છે.
હમ અને ટેકનોલોજી થી રોજિંદા જીવનમાં નાના મોટા ઘણા ફેરફારો આવ્યા છે, હવે.
હા અને આ ફેરફાર સમય બચાવે છે, અને મહેનત ઓછી કરે છે, અને કામને સરળ બનાવે છે.
હા પણ ટેકનોલોજી નો. ઉપયોગ સમજદારી અને જવાબદારી સાથે કરવો પણ એટલો જ જરૂરી છે.
હા બિલકુલ સાચો ઉપયોગ થાય તો ટેકનોલોજી જીવનને વધુ સરળ. સુવિધાજનક અને પ્રગતિશાલી બનાવી શકે છે.
હા આમ જોઈએ ને તો ટેકનોલોજી દૈનિક જીવનમાં ઘણા સારા ફેરફાર લાવવાનું. એક બહુ મહત્વપૂર્ણ સાધન બની ગયું છે
હા નાના હોય કે મોટા દરેક ફેરફાર જીવનને વધુ સરળ અને અ બનાવે છે
હા અને આપડે જોઈએ ને ટેકનોલોજી થી થતા બીજા નાના મોટા ફેરફારો તો છે ને રોજિંદા જીવનમાં ઘણા એવા ફેરફારો પણ છે જે ધીમે ધીમે આવ્યા છે પણ આજે બહુ ખૂબ મોટો મહત્વપૂર્ણ બની ગયા છે
હા બિલકુલ પેલા કોઈ પણ માહિતી માટે ઘણા કાગળ લખવામાં પડતા હતા હવે હવે ઘણી માહિતી ડિજિટલ રીતે સાચવી શકાય છે
હ આથી કેવું કે કાગળનો ઉપયોગ પણ ઓછો થઈ શકે છે અને જરૂર પડે ને ત્યા ત્યારે માહિતી ઝડપી શોધી પણ શકાય છે
હા ઓફિસ ના કામમાં પણ ટેકનોલોજી નો મોટો ફાળો છે
હા ઘણા આમ દસ્તાવેજ તો છે ને કોમ્પ્યુટર પર તૈયાર થઈ જ શકે છે હવે તો
હા સુધારા પણ સરળ રીતે કહી શકાય છે આપ
હમ આથી કામની કેવું કે ગુણવત્તા પણ વધે છે
હા દુકાનોમાં પણ ટેકનોલોજી નો ઉપયોગ વધી રહ્યો છે હવે
હમ વસ્તુનો હિસાબ ભાવ અને સ્ટોકની માહિતી ઝડપી મળી શકે છે
હા ઘરાકને પણ સારી સેવા મળી શકે છે
હમ અને કામ બધુ વ્યવસ્થિત રીતે ચાલે છે ને
હા બિલકુલ લાયબ્રેરીમાં પણ ટેકનોલોજી નથી ફેરફાર આવ્યો છે
હા પુસ્તકો વિશેની માહિતી કોમ્પ્યુટર દ્વારા મેળવી શકાય છે અને શોધવામાં પણ ઓછો સમય લાગે છે
હા બિલકુલ આથીં વંચનની પ્રક્રિયા વધુ સરસ બની બની ગઈ છે
હા ટેકનોલોજી થી શહેર અને ગામ બંનેને ફાયદો થઈ રહ્યો છે
હા ઘરની સુવિધાઓ હવે બંને જગ્યાએ પહોંચી રહી છે
હા માહિતીનો પ્રવાહ પણ ઝડપી બન્યો છે હવે તો
લોકો સુધી સમાચાર પણ ઝડપી પહોંચી શકે છે
હા અને હવામાનની માહિતી મેળવવી પણ હવે સરળ બની ગઈ છે
હા વરસાદમાં ગરમી અથવા ઠંડી વિશે આગ અગાઉ થી જાણકારી મળી શકે છે આપણાને
હ આથી કેવું કે રોજિંદા કામની યોજના સારી રીતે બની શકે છે
અને સમય નું યોગ્ય આયોજન પણ થઈ શકે છે
હા અને ટેકનોલોજી થી ઉર્જા બચાવવામાં પણ આમ મદદ મળે છે
અને કેટલાક ઉપકરણો ઓછી ઉર્જા વાપરી વધુ કામ કરે છે છે
ઉપયોગ થઈ શકે છે
અને ખર્ચમાં પણ
હા હા અને સફાઈ ના કામમાં પણ ટેકનોલોજી નો ઉપયોગ વધી રહ્યો છે ને
નવા સાધનોથી સફાઈ વધુ ઝડપીથી થઈ શકે છે
હમ અને સાર્વજનિક જગ્યા પણ વધુ સ્વચ્છ રાખવામાં મદદ મળે અને સ્વચછ સ્ચ્છતાથી આરોગ્યને પણ ફાયદો મળે છે
બિલકુલ ટેકનોલોજી થી પરિવહન વ્યવસ્થા પણ સુધરી ગઈ છે
હા માર્ગ સમય અને વાહનો વિશેની માહિતી સરળ રીતે મળી શકે છે
હા આથી મુસાફરી વધુ સરસ અને
હા અને સમય નો બજ બચાવ પણ થઈ શકે છે
શાળાઓમાં પણ ટેકનોલોજી થી નવા બદલાવો આવ્યા છે
હા ચિત્ર વિડીિયો અને પ્રદર્શન દ્વારા શિક્ષણ વધુ સરળ બન છે હવે
હા અને મુશ્કેલ વિષયો પણ સારી રીતે સમજાવી શકાય છે હવે
હા એ તો છે જ અને કેવું કે નવા શબ્દો છે ઉચ્ચાર છે અર્થ સર રીતે આપણે જાણી શકાય આથી છે ને જ્ઞાન નો બહ મોટો આમ વિસ્તાર થાય છે એટલે કેવું કે બધી રીતે ટેકનોલોજી નો બહ મોટો તો ફાળો છે આપણા જીવનશૈલીમાં હેલ્પ કરવા માટે એ બધા નાના મોટા ફેરફારો બહ જ બધા આવ્યા છે આના લીધે અને આના પર તો આપણે જેટલી બી ચર્ચા કરીશું ને એટલી પચશે જ નહી મને તમારી જોડે ચર્ચા કરવામાં ખુબ આનંદ આવ્યો છે ચોક્કસ થી ફરી કરીશું
હા મને પણ ખુબ આનંદ આવ્યો ચલો
હા